હાલો અવાજ તમારા સુધી વ્યવસ્થિત રીતે આવી રહ્યો છે?
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
હા તો અત્યારે તમે કઈ કામમાં છો. કે ફ્રી બેસેલા છો?
ના અત્યારે હું કઈ કામમાં નથી. હું અત્યારે ફ્રીજ છું.
હમ તો તમારો અભ્યાસ વિશે મતલબ અત્યારે તમે અભ્યાસમાં શું કરી રહ્યા છો?
હું અત્યારે અભ્યાસમાં કોલેજ કરું છું બી કોમ થર્ડ ઈયરમાં છું.
હમ. હું પણ અત્યારે કોલેજ જ કરી રહ્યો છું. મતલબ આપણે બંને ભણતા વિદ્યાર્થીઓ જ છે. તે તો આજની જે આપણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે એના વિશે થોડી ચર્ચા કરીએ તો તમે ઇન્ટરસ્ટ આવી બાબતો વિશે ચર્ચા કરવામાં?
હા મિત્ર હું આ બાબતમાં ચર્ચા કરવા માટે ઇન્ટરેસ્ટેડ છું.
હમ તો ચાલો એના વિશે થોડીક આપડે વાતો કરીએ તો એમ જોવા જઈએ આ સમયમાં જ્યારે ઇન્ટરનેટ નઈ હતું આપણી પાસે સ્માર્ટફોન નઈ હતા. ત્યારે આપણે બેન્કિંગ સુવિધાઓ જે હતી તે એક સામાન્ય સુવિધાઓ હતી ત્યારે આપણેે બેંકોમાં પણ એટલું બધું ધ્યાન નઈ આપતા હતા પણ આજના સમયમાં જોઈએ તો બેંકો વિશે પણ ઘણું બધું આપણું કાર્ય ચાલતું હોય છે. અને હવે તો જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આવી ગયા છે. જેમાં ખાસ કરીને યુપી આઈ છે. એની ઘણી બધી એપ્લિકેશન છે જેમ કે જીપે, ફોન પે તો એનો આજના સમયમાં આપણે ઘણો જ ઉપયોગ કરતા હોઈએ છીએ તો એના વિશે એમ અ વધારે તો કેવા જેવું નથી પણ આપણે એના વિશે જે નોર્મલ વાતો છે. તે કરીએ. કારણ કે આજના સમયમાં આપણે એનો ડેલી ઉપયોગ કરતા જ હોઈએ છે. તમે પણ પેમેન્ટ કરવા માટેનો ઉપયોગ કરતા જ હશો ને?
હા મિત્ર હું પણ પેમેન્ટ કરવા માટે જીપે ફોન જીપે. પેટી. એમ નો ઉપયોગ કરું છું.
હા તો હવે એના વિશે તમે પણ એમ તો જાણતા જ હશો ને હવે જોઈએ તો આપણે પેલાના સમયમાં મતલબ હવે થોડાક સમય પેલા આપણે બેંક ઘણી લાંબી લાંબી લાઈનમાં રહેવા પડતું હતું મતલબ કઈ પૈસા જમા કરવા હોય કાં તો ઉપાડવા હોય કોઈને આપવા હોય પણ આજના સમયમાં આપણે ઘર બેઠા ડાયરેક્ટ પેમેન્ટ કરી દેતા હોઈએ છીએ કોઈ દૂર વ્યક્તિ રહેતી હોય એને પૈસાની જરૂર હોય તો આપણે ડાયરેક્ટ જસ્ટ એક સેપથી પૈસાની મદદ પણ કરી આપતા હોય છે. અને બીજી બાજુ જોઈએ તો ડિજિટલ જાગૃતિ નું હજુ પણ અભાવ કેટલાક લોકોમાં જોવા મળે છે જેમ કે જે વ્યક્તિઓ બધું ભણેલી ન હોય એ લોકોને આજના સમયમાં આવી પેમેન્ટ વિશે આટલી ખબર પડતી નથી એ લોકો એનો ઉપયોગ કરી શકતા ના હોય છે.
એમાં એના તો ઘણા બધા ફાયદાઓ છે આપણો ઘણો બધો સમય બચાવે છે. આપણને ઘણી બધી ફેસિલિટીઓ આપે છે પણ એની સાથે તે સાથે એક એની ખરાબ બાબત પણ છે. કે આજના સમયમાં સાયબર ફ્રોડ થતા હોય છે. કેટલાક લોકો નકલી ફોન કોલ કરી અથવા લિંક દ્વારા છેતરપિંડી હોય છે તો એના કારણે ઘણા લોકો ના પૈસા પણ જતા રહેતા હોય છે એમ તો એના દ્વારા આપણને ઘણી એવી ફેસિલિટીઓ મળી છે જેમકે હવે આપણે ઇન્ટરનેટ આવી ગયું તો આપણે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન શોપિંગ કરતા હોય છે એમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છે પેમેન્ટ કરવા માટે કા તો બીજી વસ્તુઓ આપડે લેતા હોય એમાં પણ એનો ઉપયોગ કરતા હોય છે તો ડિજીિટલ પેમેન્ટ વિશે તમે બીજું કઈ કહેવા માંગો છો
હા મિત્ર તમારા કહ્યા પ્રમાણે આજના આધુનિક યુગમાં અને ટેકનોલોજી નો યુગ છે અત્યારના સમયના વિકાસની સાથે સાથે ડિજિટલ પેમેન્ટનું મહત્વ પણ સતત વધી રહ્યું છે ડિજિટલ પેમેન્ટ એટલે રોકડ નાણાંનો ઉપયોગ કર્યા વિના મોબાઈલ ફોન કોમ્પ્યુટર ઇન્ટરનેટ ની મદદ થી પૈસાની લેવડ દેવડ કરવી આજના સમયમાં લોકો ખરીદી વીજળીનું બિલ મોબાઈલ રિચાર્જ ફી ભરવા અને પૈસા મોકલવા માટે ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરે છે ડિજિટલ પેમેન્ટના આપણે એમ જોઈએ તો ઘણા બધા પ્રકારો છે યુપીઆઈ દ્વારા ચૂકવણી ક્રેડીટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ મોબાઈલ વોલેટ અને ક્યુ આર કોડ સેન સ્કેન કરીને પણ આપણે ચુકવણી કરી શકીએ છે ડિજિટલ પેમેન્ટના ફાયદા પણ બો બધા છે. ઝડપી અને સરળ ચુકવણી થાય છે. રોકડ પૈસા સાથે રાખવાની જરૂર પણ નથી નથી રહેતી. ચોવીસ કલાકમાં ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે. સમય અને મહેનતની પણ બચત થાય છે. દરેક લેવડ દેવડના રેકોર્ડ પણ મળી રહે છે. બિલ ફી અને અન્ય ચુકવણી સરળતાથી કરી શકાય છે પારદર્શિતા વધે છે અને રોકડ વ્યવહાર પર નિર્ભરતા ઘટે છે આટલા બધા ફાયદા હોવા છો છતાં પણ ડિજિટલ પેમન્ટ ના ગેરફાયદા પણ છે ઇન્ટરનેટ પર નિર્ભરતા અને ઇન્ટરનેટે બધી જ જગ્યા સરખું ઉપલબ્ધ હોતું નથી. સાયબર ઠગાઈ નું પણ જોખમ છે તમારા કહ્યા પ્રમાણે. ઘણા બધા લોકો લિંક ના ઉપયોગ દ્વારા ઘણા બધા લોકોના પૈસા ચોરી લે છે ફ્રોડ કરે છે મોબાઈલમાં ખામી આવે તો મુશ્કેલીઓ પણ થઈ શકે છે જો ડિજિટલ પેમેન્ટ નું જ્ઞાન ન હોય. તો તેનો ઉપયોગ મુશ્કેલ બની શકે છે આપણે ડિજિટલ પેમેન્ટની સુરક્ષા માટે. ટી પી પિન અને
તમારો અવાજ બંધ થઈ ગયો છે.
હલો. હલો શું મારો અવાજ આવી રહ્યો છે હલો હલો. શું મારો અવાજ આવી રહ્યો છે.
હા અત્યારે તમારો અવાજ આવ્યો છે એ થોડાક સમય પહેલા અવાજ ના આવતો હતો
હા મિત્ર
ઓ
તો આપણે છે ને ડિજિટલ પેમેન્ટની સુરક્ષા માટે ઓટીપી અને પાસવર્ડને કોઈને જણાવવું ના જોઈએ માત્ર વિશ્વસનીય એપ અને વેબસાાઈટનો ઉપયોગ જ કરવો જોઈએ મજબૂત પાસવર્ડ રાખવો સમયઅંતર એ બદલવો અજાણી લિંક પર ક્લિક ન કરવું દરેક ટ્રાન્ઝેક્શન પછી ખાટું પણ ટપાસવું જોઈએ આપણી વિદ્યાર્થી છે. તો આપણે વિદ્યાર્થી તરીકે ધ્યાન રાખવું જોઈએ કે ફી ભરવા પુસ્તકો ખરીદવા અને અન્ય શૈક્ષણિક સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટનોો ઉપયોગ કરી શકે છે. તેનાથી સમય બચે છે. અને ડિજિટલ ટેકનોલોજીનોો ઉપયોગ કરવાની. સમજ પણ વધે છે. આજની સમયમાં ડિજિટલ પેમેન્ટની સાથે સાથે ઓનલાઈન શોપિંગનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. ઘણા બધા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે. નવી નવી વસ્તુઓ મંગાવે છે. ઓનલાઈન શોપિંગ એટલે ઈન્ટરનેટ દ્વારા ઘરે બેઠા વસ્તુઓ ખરીદવી ગ્રાહકો વિવિધ વેબસાઇટ પછી મોબાઈલ એપ દ્વારા વસ્તુઓ પસંદ કરે છે અને ઓર્ડર પણ આપે છે. અને કે એક વસ્તુ તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. ઘરે બેઠા ખરીદી શકાય અને બ્રાન્ડ અને વસ્તુની કિંમતોની સરખામણી પણ કરી શકાય છે. અને ખાસ ઓફર પણ મળે છે. સમય અને મુસાફરીનો ખર્ચ પણ બચે છે. ઓનલાઈન શોપિંગ એ ખૂબ ફાયદા વાર હોય છે તેને થોડા ગેરફાયદા પણ છે. ક્યારેક વસ્તુ ફોટા જેવી ન હોય ડિલવરીમાં મોડું થાય અથવા ખોટી વસ્તુ મળી શકે છે. તેથી વિશ્વસનીય વેબસાાઈટ પરથી જ ખરીદી કરવી જોઈએ મિત્ર તમે કશું થોડું જણાવવા માંગશો ઓનલાઈન શોપિંગ વિશે પણ
હા એમ શોપિંગ વિશે જોઈએ તો આજે ઘણી બધી એપ આવી ગઈ છે જેના દ્વારા આપણે શોપિંગ કરતા હોઈએ છીએ. તો જે અમુક જે ટ્રસ્ટેડ એપ્સ હોય એના પરથી જ આપણે શોપિંગ કરવી જોઈએ કારણ કે જે બીજી અમુક વેબસાઇટ હોય છે. એ ખોટી માહિતી પણ દર્શાવતી હોય છે અને ખોટી રીતે પણ આપણા પૈસા લઈ લેતી હોય છે તો એના વિશે તો ધ્યાન રાખવું જોઈએ તમે ખૂબ જ સારી એવી વાત કરી અને બીજૂ જોઈએ તો ડિજિટલ પેમેન્ટ જે આજના સમયમાં છે. માં ઘણા બધા પ્રકારો પણ હોય છે આપડે શૉપ પર જતા હોય તો માત્ર ક્યુ આર કોડ સ્કેન કરીને આપણે પેમેન્ટ કરી દેતા હોય છે. જે એક ખુબ જ ઉપયોગી એવો સાધન હોય છે અને એના ગેરફાયદેયદામાં જોઈએ તો એક ઇન્ટરનેટ પર કામ કરતું હોય છે. જેના કારણે ગામડાઓ જે વિસ્તાર હોય એમાં આપણને ઈન્ટરનેટ ના ત્યાં હોય તો ત્યાં આપણે પેમેન્ટ કરી શકતા નથી. બાકી તો હવે સીટી વિ. ત્યાં આપણે યુ પી આઈ પેમેન્ટ ચાલે જ છે. તા હોય તો એક ચોરી થવાનો પણ જો. ખમ રહે હવે તેની જગ્યાએ હવે આપણે ઓનલાઈન પેમેન્ટ ચાલુ ચાલતું હોય. તે આપડે ફક્ત મોબાઈલ લઈ લએ તો પણ આપણેે પેમેન્ટ કરી શકતા હોય છે એટલે બધા કેશ લઈ જવાની જરૂર પડતી નથી.
અને જે વીજળીનું બિલ હોય કે બીજા કોઈ પણ બિલ હોય એ પણ ઓનલાઈન પેમેન્ટ કરી દેતા હોઈએ. તો એમાં પણ આપણે વધારે લાઈનમાં રહેવું. એ પડતું નથી અને આપણો સમય પણ ઘણો એવો બચી રહે છે. પર આપણે ઘણી બધી વાતો કરી લીધી છે ઓનલાઈન પેમેન્ટ વિશે તો તમારે વધું કઈ કહેવું છે એના વિશે
હા મિત્ર આપણે ઘણો બધા સમય વાતો કરી છે તમારા આટલો સમય આપવા બદલ આભાર.
તમારે પણ ઘણી સારી એવી વાતો કરી તમારો પણ કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર. હવે આપડે વિરામ લઈએ.